હલો.
હા બસ તમે મારું અવાજ જાય છે.
નમસ્તે મેડમ કેમ છો.
નમસ્તે નમસ્તે હું મજામાં તમે કેમ છો મજામાં.
બસ મજામાં છું શું થઈ ગયું જમવાનું ખૂબ થઈ ગયું કામ.
હા હા બધું થઈ ગયું તમારું હા હા.
ઓકે ચલો ચલો શું આમ વરસાદની. સિઝનમાં તમે કે ફરવા જવાનું સિલેક્શન કર્યું છે મેડમ.
હા કર્યું તો છે.
કઈ સાઈટ ફરવા જવાનું વિચારો છો તમને ઇન્ટરેસ્ટ છે ટ્રાવેલિંગ કરવાનું જં જ્યાં બધા. પર્યટન સ્થળો એ ફરવા માટેનું થઈને આપ વને.
હા હા મને તો ફરવા માટેજ અ બહુ ગમે છે. કઈ નહિ, પણ મારું છોટું બાળક છે ને નાનું દસ સાલનું તો આ વરસાદમાં થોડુંક લઈને જવા માટે સોચવું પડે છે કે કઈક એનું તબિયત નથી ખરાબ હોય જાય એવી.
બરાબર, અગર જો જવાનું થાય તો તમે કયું પર્યટન સ્થળ પસંદ કરો?
અમે તો અહ મહાકાલ છે ને એ મહા અકલ જ્યોતિર્લિંગ ને નાગેશ્વર જ્યોતિર્લિંગ એ બધું જવા માટે હું એમ નક્કી કરવાની કે થોડુંક એ દર્શન પણ થઈ જાય ને પછી અહ, ફરવાનું પણ થઈ જાય
હમ્મ
કરીને તો તમે કા, કોઈ જગ્યાએ ફય, અહ, ફર્યા છે કે નથી તમે? કઈક મને એવું જગ્યાની નામ બતાવો જ્યાં હું પણ તમે અહ, ગેલા છો ને થોડોક માહિતી મને પણ આપો શું શું કરીએ તમે
કંઈ વાંધો નહીં જો હું તમને બતાવું એક તો અમને છે ને સૌથી વધારે પેલું બાઈક રાઈડ કરી અને કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું બોવ જ પસંદ છે. બરાબર અને અમે આપણે વ્રજની જાત્રા કરીએ જેમ કે ગોકુલ મથુ રા, વૃંદાવન, ઋષિકેશ, જતિપુરા ગિરિરાજજીની પરિક્રમમાં એ જગ્યાએ અમને વધારે પસંદ આવે. જ્યાં અહ, અમારા ભગવાન જે છે ને કૃષ્ણ ભગવાન એમની જન્મભૂમિ કયો ક એ ત્યાં છે ગોકુલમાં એટલે અમને છે ઈ જગ્યા વધારે પસંદ આવે. અને જો કોઈ એમ કે તમને હિલ સ્ટેશને જાવું છે તો અમે સાપુતારા પસંદ કરીએ. અને એમાંય આ વાર વરસાદનું વાતાવરણ છે એટલે સાપુ તારા એનાથી વધારે મજા આવે જો કોઈ આ ધાર્મિક સ્થ સ્થળે જવાનું કે તો અમે ગોકુલ મથુરા જઈએ. પછી આ પણે ફરવાની દ્રષ્ટિએ જાવાનું કે તો આબુ જઈએ માઉન્ટ આબુનું નામ સાંભળેલું હશે ને તમે. માઉન્ટ આબુ, પછી ત્યાં થી અંબાજી માતાજીના મંદિરે જવાનું. અહ, અબા, અંબાજી માતાજીના મંદિરે ગયેલા છો તમે?
ના ના મેં તો હમણાં નથી ગયેલી.
અંબાજી મંદિર પછી ત્યાંથી થોડા જ અંતરે છે ઈ માઉન્ટ આબુ આવે અને એનું જે ચઢાણ છે ને એ એકદમ હિલ્સ ઉપર ચડતા હોય ને આપણે એ રીતેનું લાગે અને એકવાર તમે છે ને ફ્રી સમયમાં જજો બોવ જ મજા આવશે તમને અને ત્યાં કેવી રીતે છે અંબાજી મંદિરમાં પગથિયાથી પણ જવાય છે, અહ, ગબર ગબર જ્યાં માતાજી નો ગોખ છે ને જ્યા માત તાજીની મેઇન સ્થાપના છે, ત્યા તો આપણે જો પગથિયાથી જવું હોય તો પગથયાથી પણ જઈ શકાય છે. અને રોપવેેથી જવું હોય તો રોપવેથી પણ જઈ શકીએ છીએ. અને માતાજી ના જેટલા પણ સ્વરૂપ છે ને અને ઈ બધા સ્વરૂપના પગથીયે-પગથીયે છે ને નાના-નાના મંદિર બનાયવા અને એની ડિટેલમાં માહિતી પણ લયખી છે. જેથી કરીને આપણું ચડવાનું ચઢાય જાય અને આ બધી માહિતીના છે ને આપ પણે એનાથી પરિચિત થાય કે કંઈ-કંઈ જગ્યાએ માતાજીનું સ્થાપના છે. કોઈ જગ્યાએ છે ઈ માતાજી નું હ્દય છે. તો કોઈ જગ્યાએ છે ઈ માતાજી ના વાળની પૂજા થાય છે એવી રીતે છે. એટલા માતાજીનાં પેલાં અલગ-અલગ પાર્ટ પયડા છે ને ઈ બધ
હા, હા. જેમ કે સતી માતા નું એક ક્યાવન શક્તિ પીઠ હોય
હા બસ. હા બ ઈ જ વાત કરું. જો એકાવન શક્તિપીઠ ની જ વાત કરું છું હું તમને. તમે પરિચિત છો ને એ આપડે ગબ્બર ડુંગર ઉપર ચડીએ ને જયારે ઈ ગબરના ડુંગર ઉપર પગથિયે ઇ જેમ ચડતા જશો ને તમે એમ એકાવન શક્તિ પીઠની ડીટ ટેલમાં માહિતી લખેલી છે.
તો તમને કોઈ કે એવું ડિટેલ તમને ખબર કે જેમ કે કમાત મુખ્યા મંદિર હોય, ને પછી વૈષ્ણવ મંદિર એવું કંઈક તમને વધારે માહિતી એ-એ બધું તાનું જેમ કે એકાવન શક્તિ પીઠ છે એમાંથી તમને કોઈક માહિતી વધારે છે? તમે મને આપશો?
જો આપણે ગબ્બર મંદિર છે ને જ્યાં માતાજીનું, ત્યાં માતાજીના હૃદયની પૂજા થાય છે. ગબ્બર નો ગોખ કહેવાય. પછી કામાખ્યા મંદિર છે ને કે ત્યાં માતાજીના પહેલાં અહ અમુક પાર્ટની પૂજા થાય છે. પછી આપણે
હા કમાખ્યા મંદિરમાં અહ મા તાનું યોળીનું પૂજા થાય જેમ કે અહ એવું કહેવાય ને કે જયારે માતા અહ પ્રસવમાં કે શું એને કહેવાઈ માસિક ધર્મમાં હોય ને એનું પૂજા ત્યાં બઉ ફેમસ
બહું, હા, હા, હા. એટલે આ રીતે છે ને માતાજીની એકાવન શક્તિપીઠ છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જો જવું હોય ને તો અંબાજી જવાઈ. પછી ત્યાંથી આપણે એમ કહેવાય ને કે ફરવું જ છે, આપણે મોજ મસ્તી કરવી છે તો ત્યાંથી ત્યાં જવાનું આપણે અ આબુ, માઉન્ટ આબુ હિલ સ્ટેશન છે આખું. ત્યાં એક મસ્ત એક લેક પણ છે. અ તમે જઈ આવેલા છો લેક?
ના હું તો ત્યાં ફરવા ગઈ નહીં તો મને
નથી ગયા ને. એકવાર તમે જાજો, ત્યાં છે ને પેલાં આપણે ખ્યાલ હોય તો ઓલો શંકર ભગવાનનો જે પાડો ઓલો હોયને પોઠ્યો ઈ પોઠિયા ના અંગુઠા ની ત્યાં એક જગ્યા એ પૂજા થાય છે. અને આબુ માં જઈએ ને તો નકી લેક સરોવર છે. જો તમે હું આપડે શિયાળાની સિઝનમાં જાઓ ને મતલબ તો ઈ આખો લેક છે ને બરફ આઈસ થઈ ગયો હોય. અને અને અત્યારના સમયે છે મોનસૂનની સિઝનમાં તો છે એ તમને અહ વો વરસાદ ની ઋ-ઋતુ પ્રમાણે તમને આનંદ મળે. અને ત્યાં આખી માર્કેટ પણ બહુ જ સરસ છે. અને બીજું છે ઈ તમને ફરવાનું ઈચ્છા થાય તો તમે બીજે કઈ જગ્યાએ જઈ શકો.
હું તો પછી મને વધારે જવાનું હોય તો મેં વૈષ્ણમાં નતા ને મંદિર જવાનું ઈચ્છું છું જેમ કે વૈષ્ણવ મંદિર માં એમ કેવાય ને કે ત્યાં ગુફાથી જવાનું હોય ને ત્યાં બ્ર્મ અહ આ માતા ત્રણેય માતા છે અહ કાલી કા માતા છે સરસ્વતી અને આ વૈષ્ણવ માતા ત્રણેય માતા ત્યાં વિરાજમાન છે.
હા હા હા હા.
એમ કેવાય ને કે એનું એક એવું ધારણા છે ને કે તે અહ ચિત્રકૂટ પર્વ પર્વત પર તો એમાં પોતા નું મંદિર છે અને જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. હા, તો ત્યાં એવું માન્યતા હોય કે જયારે રામજી નું અહ જયારે રામજી વનવાસ ગયેલા હતા તો ત્યારે જ વૈષ્ નો વૈષ્ણ માતા તપસ્યા કરી અહ અહ કરવા બેસેલી હતી ને કે હું તો રામ રામ રામજી સાથે લગ્ન કરવાની એમ કરીને તો જ્યારે જ્યારે રામજી અહ વૈષ્ણવ માં ખ માતા થી મળ્યા હા તો ત્યારે ના માતા એ પોતાની અહ એવું મનની વાત અહ એમ હોય ને કે એને અહ રામજી ને બતાવ્યું કે હા કે ભગવાન હું તમારા જ અહ સાથે લગ્ન કરવા માટે આ ધરતી પર આવેલી છું તમે મારા સાથે લગ્ન હા લગ્ન કરી લેઓ. હા, તો પછી રામજીને તો કહ્યું કે એના આ જન્મ માં તો નથી થવાનું કેમ કે હું તો સીતામાં તે સાથે પહેલેથી જ પરણે લીશું
શું બરાબર છે. મતલબ દ્વાપરયોગમાં તો નહી થઈ શકે ત્રેતા યુગમાં હમ્મ.
હા, ત્રેતા યુગમાં જયારે હું કલગી અવ તાર લઈને જયારે હું આવીશ ત્રેતાયુગમાં અહ કલયુગમાં
તો કળ યુગમાં થવાનો હતો મેડમ
હા, હા.
એટલે ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામે છે, એ તેમ પ્રભુ શ્રી રામે ત્રેતાયુગમાં એમના એમની ઈચ્છા પૂર્ણ કરી હતી.
હા, ત્રેતાયુગમાં, દ્વાપરયુગમાં તો ક્રષ્ણ ક્રષ્ણ અ આવતાર થયો ને.
નહીં, નહીં દ્વાપર યુગમાં છે, એ આપણે રામ રામ અવતાર થયો. અને ત્રેતાયુગમાં કૃષ્ણ અવતાર થયો, હવે કલયુગ હવે આવશે.
હા, તો ચાલે, હા, હા. હા, જયારે કલગી અવત આવશે, તો ત્યારે હું વૈષ્ણ માતા સાથે પણણ વિશું એવી રીતે તો તાર ત્યાર બાદ માતા તો વૈષ્ણવ મંદિર ગુફામાં જઈને ધ્યાનમાંગ
તો જયારે કલકી તાર વિષ્ણુજી ને, પછી અવતારશે, જેમ કે હોય. કલગી અવતાર એમાં. અ આ વૈષ્ણવ માતા સાથે ભગવાન લગ્ન કરશે, એવી હા, એવી માન્યતા છે.
અને તમને એ ખ્યાલ છે કે, કલકી તાર છે, ઈ સેના ઉપર અસવાળ થઈને આવશે, કલકી ભગવાન.
હા, અ એ આ શું એને કેવાય, ઘોડા અને
હા, સફેદ ઘોડા પર આવશે, ખૂબ જ તેજ એમનું જે રૂપ છે, એ એકદમ ખૂબ તેજસ્વી હશે, અને સફેદ કલરનો ઘોડો હશે.
હા, સાચી વાત તો, તમારી સાથે તે આ બધું માહિતી આપીને, તમે મને જે જે વિશે વાત કરી એ, માટે તમને ખુબ ખુબ આભાર.
તમને પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ઓકે મેડમ, થેન્ક યુ.